હલો.
હા અવાજ આવે?
અવાજ આવે તને?
હા.
અમારે વાઈફાઈ ચાલુ થઈ ગયેલું હતું. તે તેને હમ્મ.
એટલે
એટલે ફોન હા એટલે કોલ અટક ટેને ને તો કોલ કટ જ થઈ ગ્યો.
હા હા કંઈ વાંધો નહી.
મેં તને કીધું કે બે મિનિટ રૂક કેવ પણ તુંએ ચાલુ કરી દીધું ને થઈ હો ગ્યું પેલું.
હા. હમ્મ.
એટલે હવે મંગળવાર પાછા ઓડિટ ને બે હાથે ની હોવા જોઈએ.
ના મંગળવારે ઓડિટના છે કદાચ.
બો ખતરનાક ને નમ્રતાના તો ત્રણ દિવસ લગાતાર છે.
સોમ, મંગળ ને બુધને?
હા.
હા.
પણ હું કાલે કાલે દાખલા એલી એ કરવહે એમ.
ના કાલે સૂત્ર લખાવશે.
બો ભારે કામ પણ આમાં તો ગણા સૂત્ર ની અહે.
પણ કોષ્ટક ની ઉઊ તો ખરે એટલે તે લખાવી ને દાખલા ગણાવશે ને?
હાઅ પણ એક દાખલો તો કરાવશે કે ની એક્ઝામ્પલ રીતે?
હા.
હમ્મ, તેજ ને.
અને બીજ પછી કન્ટિન્યુ ચાલુ કરશે નમરેતા.
બરાબર.
હમ્મ.
જમવાનું બનાવી કાઢ્યું તમારે તા?
બની ગયું.
હમ્મ, શું બનાયું તમ
આજે આઈડિયા ને ખીશું બનાવ્યું.
ઓકે.
બે શાક બનાવી એટલે.
હમ્મ હમ્મ, એ તો ખબર હને કે રોટલા બનાવ્યા કે પુડા બનાવ્યા કે રોટલી બનાવી હતી.
તે તો રોટલા જ બનાવ્યા, તે તો ખબર, ની સાક ખબર હા રોટલા જ ખાય પેલું બનાવે બાલની દાળ.
રોટલા એટલે પેલા ટીપેલા તેજ ને? તો તું કોલેજ માટે કેવાય નહી તું નહી લાવે ખરે કે ને પેલો લાવે.
હમ્મ. તેઓ ટીપેલા જ લાવે, અમે બધા ટીપેલા લાવીએ.
ટીપેલા રોટલા લાવે?
હમ્મ.
બો ખતરનાક યાર તમે.
હમ્મ.
કેમક ખાય એટલા જડા?
મસ્ત લાગે કાઢો. ટીપેલા રોટલા કઈ ઝાડા થોડા તીપે પાતડા ટીપે પાપડ એકદમ.
ઊં હું.
રોટલાઓ વણે આતે એકદમ પાતળા પાતળા.
હા તેજ.
લાગે જાડા જાડા થોડા થાય છે પણ ટીપે તેવ પાતળ થાય ને.
થાય થાય.
હા. આજે તમારી દાલ બનાવેલી છે.
બરાબર તમે સોયાબીન વગારી ના આવ્યો છો.
ઘણા ટાઈમે વલ્લી દાર ને મારી કૂિયાજ આવેલી એટલે પપ્પા માટે માછલી લઈને આવેલી છે. એટલે માછલીનું છે. મારા પપ્પા માટે માછલીનું શાક બનાવ્યું.
હા એટલે તો આવ પખાય નોનવેજ.
હા. મરી જા બની નોનવેજ.
મને એવું કે ની બનતું અહે.
ના, બને પણ બધુ અલગ હોઈ એમ, વાસણથી માડીને બધુ અલગ. એટલે બધું અલગ-અલગ. એવુ.
બરાબર.
હમ. કેમ કે મારા પપ્પા જ ખાય બીજું કોઈ ની ખાય મારી જોડે, મારા મમ્મી હેથી માડીને કોઈ ની ખાય. એટલે માર પપ્પાન હારુ ની ખાય, માર મમ્મીન માર મામીન કેતો જનેમ કે કોઈ ની ખાતું.
બરાબર.
એટલે ને મે એવું કોઈ ની ખાય ખાલી મારા પપ્પા ખાય, એટલે માર પપ્પાને હારુ બનાવે. તેઓ વાસણ અલગ હોય. એટલે અલગે જ વાસણમાં બનાવીને ખઈ લે હે મારા પપ્પા.
કેસ બનાવી ન ખાય એવું ને.
ને એમ ની એટલે બનાવી તો મારી મમ્મી આપે, પણ ખાઈ લી. ને માછલી બનાવી ને તો મારી મમ્મી ની બનાવી, મારા પપ્પા જ બનાવી કેમ કે, મારી મમ્મીને માછલી ગમે જ ની ને માછલી બનાવતા આવડે હો ની. ચિકન એ તમારી મમ્મી વઘાર કરી આપે, પછી જ માર પપ્પા છેડવ્યા કરે.
બરાબર, એટલે તાર પપ્પા ચિકન ને એવું ખાય?
હા, ખાઈ માર પપ્પા અડકે, માર મમ્મી અડકે ની ખાલી માર પપ્પા ધોઈ-બોઈ મારા પપ્પા ચિકન લાવે તો ચિકન ધોઈને બધું કાઢે, મારી મમ્મી અડકે ની. ખાલી મારી મમ્મી મસાલોને એ બધુ માર પપ્પાને બટાય આવે કે આટલો-આટલો મસાલો આટલો મસલો આટલું આ અલગ મીઠુંને બધું કાઢી આપે એટલે મારુ પછી માર મમ્મી તેલને એવું લાખીને, બેઠું મૂકી દે. પછી માર પપ્પા છે, બનાવ્યા છેડવ્યા કરે.
બરાબર.
અડકે ની વઘાર વઘાર બધું માર મમ્મી ચમચા કરી આપે.
હમ હમ.
હમ.
હું કે બીજું કઈ નવીનતામાં કેટલો કયુ સુત્ર કરે? કયુ સૂત્ર કરે?
સૂત્ર કા સમ ગણું આખો. ક્વિશ્ચન બનાઈ બઉ છું. ચાલુ નફાનો ગુણોત્તર શોધાઈ ગયો.
હા, તે એ જ કે મે એ પછી તું અવેથી એ પછી તું કયા સૂત્રનું મૂ-મૂકીને કયો પેલો ગુણોત્તર શોધે, એમ કેવા માંગુ મારા.
તે જ ને રોકાયેલી મૂડી નો કુલ મિલકતોમાંથી જે અમુક મિલકતો બાદ કરીએ ને ચાલુ મિલકતો બાદ કરીને રોકાયેલી મૂડી પર વ્યાજ વધયે ને
હમ, બરાબર લાઈટ હો ગેલી છે ને તો કે શું ની આવી જાવું.
એવું. કેમ વરસાદ નતો પયડો?
હું.
વરસાદ વધારે પડયો લાગે લાઈટ ગેલી.
હાસ. વરસાદ તો હમણાં તો ની આયવો વધારે જી ઓછો આયવો પણ હવે આ લોકો નુ. આજે પડ્યો ને સવાર થી પડ્યો બપોર પછી થી ઓછા આવ્યો.
હા
થોડો થોડો
અમારે બપોર પછી ઓછો જ છે વરસાદ.
બરાબર
શું કરે બીજું?
કાય ની આળ હવે કટે સે. કેમ ટાલે. તમે હવે જો પેલી એ સૂત્ર પાસે જ પતાવી દીધું તો પછી મારું આવનું તો પોપટ જેવું થાહે એવું જેવું થાય.
એવું. કાલે જવાના કલેક્ટર ઓફિસમાં.
હે?
કલેક્ટર ઓફિસમાં જવાના?
હહ જો મેં પૂછતા પૂછતા ઈ રઈ ગયું કે ત્યા જાવાના કે એમ?
હમ કો કોઈએ મેસેજ ની કર્યો એટલે મેં ઓ મેસેજ ની કર્યો.
ના ની જાવાનું યાર કેમ કે જો એમ ભી આપડું એક વીકનું બધું જાહે ને હમણાં કાલે પાછું આપડે ત્યાં જાહું તો સર્ટિફિકેટની ચક્કરમાં પેલું આપડું ભણવાનું જાહે.
હા તે તો ખરું છે.
ને એ સર્ટિફિકેટ આપણને ક્યારે મળ હે ને ક્યારે તે
તે તો આપણું પટી જશે બધું પછી મળશે.
ઈતો છે પણ ત્યારે વીકે રેવ આપશે તે આપણને?
આપશે તો કોલેજ પરથી ફોન આવે.
હમ
એટલા કોઈના થ્રુ આપણે મંગાવી લેવાની કેમ કે મારી અંકલની છોકરી ખરીને મારા ફળિયામાં
હહ
એનું સ તેન તેન એટલે એનું પેલું માં બીકોમમાં પેલું આપલું કે નહીં ફસ્ટ ક્લાસ? એનું એટલે છે ને કોલેજ તરફથી છે ને એને તે પેલું આપેલું. કવર આપેલા પાંચસો પાંચસો રૂપિયાના બે.
બરાબર
હા તો તે છે ને એના પર કોલેજ પરથી ફોન આવેલી જોબ કરે કંપનીમાં એટલે કોલેજ પરથી ફોન આવેલો કે તારું છે ને પેલું છે એમ કરીને. તારું ઈનામ છે તે લેતી જાજે એમ કરીને ત એણે છે ને મ મને ફોન મારીલો એને પાછું પૂછેલો ને હા પૂછેલો હે કે કઈની મારો ભાઈ લેવા આવે. તો કઈ નહીં કેતો કંઈ નહી એમ કે મને ફોન મારે રે એટલે મે એનો આધાર એણે આઈકાર્ડનો ફોટો મોકલી આપેલો એનો એટલે એનો આઈકાર્ડનો ફોટો બતાવ્યો એટલે મને આપી દીધેલું.
બરાબર
અન બે કવર હતા ઘેર આવીને ચેક એટલે એને જ આય પી એટલે એને આયપી એને મારી હામેજ ખોઈલા કવર પાંચસો પાંચસો ના હતા. બે કવર એમ એલો કોલેજ પરથી ફોન આવ્યો.
હમ હમ
એટલે આપણે આપણી ઓળખાણ આપીને પછી લઈ લેવાનું.
બરાબર એવું સે એમને? તે એમ તો આપી દેરી બીજાનું પણ તે લોકોની જગ્યા પર હું આપણી આપડી જ સિગ્નેચર કરવાની એમ.
હમ બરાબર સિગ્નેચર ની કરાવેલી.
હમ લાય કરું.
કેમ કે આપડા સારીમાં રીસ જોડે કિંજલમેમ આવેલા કે?
હમ્મ.
ને પછી આઈ કાર્ડ આપ્યું. ને એમણે જણાવેલું જ કે મારો ભાઈ અશ અંકલનો છોકરો લેવા આવશે એમ.
હમ હમ
એટલે પછી કંઈ નહી. પછી કદાચ સિગ્નેચર તો કિંજલમેમે એ કરેલી છે કદાચ. હહ કિંજલમેમે સિગ્નેચર કરેલી.
હા કિંજલમેમે કરેલી છે.
આચેસ સાત તી તારિસ મહિનામાં પઈડુ પાછું?
બધું, રોટલી સિવાય. શાક બનાઈ. બીજું બીજું કઈ નઈ મગું ખીચડી મુકવાનો હતો પણ પછી ચાલ હવે રેહવા દે એમ કૈદુ.
ખાલી સાકેટ બનાવુ.
હમ્મ હા.
મારે તો એવું કઈ ની આવે.
તેવું જ.
જે ખાવાની ઈચ્છા તે સાતે બનાઈ ન ખાઈ લેવાનું. મારે તો આજે મારી મમ્મી એ શાક બનાઈલું. મારી મોટી